હા ના મજા હા હું પણ તમે
હા સારું છે
હમ બાકી
બસ ચાય પી છે ફન ગટનુંું થાય છેન
અચ્છા સારું મોસમ વધી ગયો છે ઓ કેમ તો વર જાય કેમ તાવડો નીકળી જાય જો ખબર નહ ગમે છે હમ પણ ગરમી થોડી કમ ભેગી છે ને તો આપે થોડો ઠીક લાગે છે હમ હ બાકીયાર આજકાલ તો વેડિંગ સિઝન ઘણો ચાલે રહ્યો હ તો અ તમે ઇન્વિટેશન આવ્યા કઈ
શાદી શાદી બ્યારો
હમ
ઇવીિટેશન તો આ્યો હૈ પણ જમવા હું જાયઓ કટઈ કોને કકી અ હા સ્કૂ ન ખાલીગ ન ટબરા રે
હા સ્કૂલ ચાલુ ગઈ છે ને હ સારું હમ પણ આપને આપણા લગ્નમાં જો મજા છે ને તે ગામડામાં એ નથી છે મજા
હા સાચી બેન લગ્નને તો ઘણો મજો છે કપડાં પહેરવા મલે છે ને નયો જવેલરી નયોો નવી જ્વેલરી કપડા અને જનિયા છોલી ને પહેલા મ ને એ આપ પરિવાર સંબંધ મજબૂત હોય છે ને
સાચુ બેન હેલો
સંગીત કાર્યક્રમ એને ઘણો મજા આવે છે ને
હમ હ જા એ આસતા તો બિલ્ડિંગ જામી ગઈ છે એું કે ના પણ પાણી આવી ગયું છે ને પાણી આઈ ગયું છે તો પાણી ભરવયું છે કઈ પાણી ભર્યું છે
અચ્છા પોણી ભળશે કે
હમ
હા ન ચાય પીધી છે છે ને બાળકો ને જાય પી લઈ છે ને
હા.
પ્રવેશ કર્યું હૈ. લગ્ન મેં કટા મંંદી લગા. ખબ તૈયાર મજા આવે છે, ને બધા સાથે ફોટો પડા પડામણી ને કતરું સાચું લાગે ને
હવે અહંયા તો લગ્ન સિઝન તો ખાઈ ગય છે, ને તો આપને પછ કામ હોય જ છે ને? આપણે લેડીસ ના હે કે નહી? આવાજ આવે જ છે તને? હલો હલો. હલો. હલો. એ હલો.